હલો.
હલો.
હા મારો અવાજ સંભળાય ને?
હા હા સંભળાય છે.
હા તો આજે કેમ છો તમે?
બસ ખુબ જ મજામાં.
હા. તો આજે આપણે જે છે યુવાનોની જવાબદારી હોય એમના વિષય ઉપર વાત કરીએ.
હા હા થોડા ઊંચા અવાજે બોલશો.
હા યુવાનોની જવાબદારી જે હોય ને એમના વિષય ઉપર વાત કરવા જઈએ આજે.
હા હા. યુવાની યુવાન બાળકો વિશે આપડે જોઈએ કા યુવાની વિશે આપડે જોઈએ, તો માને પણ ઈચ્છા થઈ છે. કે આપડે બે એના વિશે વાતચીત કરીએ.
જો યુવાનોની જવાબદારી જે છે. એવો વિષય છે કે જેમાં યુવાનો કોઈ પણ દેશની સૌથી મોટી શક્તિ. માનવામાં આવતી હોય છે. એટલે દેશનું વર્તમાન પણ એ છે ભવિષ્ય પણ એ છે. અને યુવાનો જે છે યોગ્ય દિશામાં આગળ વધશે, તો જ દેશ જે છે એનું ઝડપથી વિકાસ કરી શકાય છે, તેથી યુવાનોની જવાબદારી સમજવી અને એમનું પાલન કરવું એ ખૂબ જ જરૂરી હોય છે.
હા હા, યુવાનો ને પણ આ ઝડપી યુગ છે. એટલે દેશ માટે ગમે તે કાઈ પણ કરવું હોય. તો એની ઘણી જવાબદારી છે. અને ગમે તે કરવું હોય એને જવાબદારી છે, અને પણ, અને સમજણ પૂર્વક તેનું પાલન પણ કરવું પડે છે, એટલે યુવાનોને પણ ઘણી જવાબદારીઓ સોંપવામાં આવેલી છે આપણા જીવન માટે.
હ તમારી વાત પણ સાચી છે. અને જો યુવાનો જે છે એ નવી વિચારસરણી નવી એવી ઊર્જા. અને કંઈક નવું શીખવાની ક્ષમતા હોય છે. પરંતુ આ શક્તિનો ઉપયોગ જે છે સાદા કાર્યમાં થાય તો જ સમાજ જે છે અને દેશને તેનો, લાભ મળે. પણ યુવાનો જો માત્ર પોતાના ભવિષ્ય માટે જ નહીં પરંતુ પરિવાર. સમાજ અને દેશ માટે પણ ખૂબ જ જવાબદાર બને છે.
હા હા. યુવાનોની સૌથી મોટી જવાબદારી જો ગણીએ તો સારું શિક્ષણ મેળવાની હોય છે. શિક્ષણ પછી એને સારામાં સારી ડિગ્રી કેવી રીતના મળે. એ પણ જોવાનું હોય છે, અને સમજદાર માણસ તરીકે પણ એની જવાબદારી હોય છે. આવી રીતના એ યુવાનને ઘણી બધી જવાબદારીઓનું અને નિયમોમાં રહેેવાનું હોય છે.
સાચી છે. અને જો ખુબ જ સરસ વાત કરી કે દરેક યુવાનમાં નવી વિચારસરણીની નવી ઉર્જા, અ અને નવું કરવાની ક્ષમતા હોવી જોઈએ. આ શક્તિનો ઉપયોગ જે છે એ સારા કાર્યોમાં થાય. તો જ સમાજ અને દેશને લાભ મળશે એમ.
હા હા, આવી રીતના જો આપડે વિચારીએ. તો ઘણી વાર એવી ટેકનોલોજી યુગમાં આવી છે. કે માત્ર પુસ્તક જ્ઞાન જ કામ નથી આપતું એના માટે તે ડિજીટલ કૌશલ્ય ભાષા આપણે જાત જાતની બધી જે આપણે આવે છે હિન્દી ગુજરાત તી ઈંગ્લિશ તમિલ હોય તો ઈ મરાઠી હોય તો ઈ એવી રીતના બધી ભાષા પણ એને જે જ્યાં જવું હોય તો અપનાવવી પડતી હોય છે. અને એ આય. એ પણ ખુબ મહત્વનું ડિજિટલ મહત્વનો કોમ્પ્યુટર નુ ખુબ જ ભાગ ભજવે છે ટેકનોલોજીની દ્રષ્ટિ ટી એ જોઈએ તો આથી જ યુવાન આગળ આવતો થયો છે અને એને આગળ જ્યાં જવું હોય તો મદદ મળે છે.
તમારી વાત એકદમ સાચી છે. કે યુવાનોની જવાબદારી જે છે માત્ર શિક્ષણ મેળવવાની નથી. શિક્ષણ તો માત્ર ડિગ્રી મેળવવાનું સાધન નથી. પરંતુ તે માણસને સમજદાર જવાબદાર અને સારા નાગ નાગરિક બનાવે છે. એટલે શિક્ષિત યુવાનો જ દેશમાં વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા હોય છે.
હા. અદને યુવાનો સમયમાં યુવાનો સોશિયલ મીડિયાનો વધુ સમય પસાર કરે છે. અને ટેકનોલોજીનો ઉપયોગ શીખવા માટે અને એનો વિકાસ કેમ કરવો એ માટે સમય બગાડવા માટે તૈયાર હોતા નથી.
સાચું આજના સમયમાં જે છે. એ યુવાનોને ત્રીજી જવાબદારી એ છે કે પોતાનું સ્વાસ્થ્યનું ધ્યાન રાખવુ. એટલે નિયમિત વ્યાયામ કરવો પડે છે રમત ગમત કરવી પડે છે યોગ કરવોવો પડે સંતુલિત આહાર લેવો પડે છે અને પૂરતી ઊંઘ પણ શરીર માટે અને મન બંને માટે જે છે સ્વાસ્થ્ય અને લાભકારી
શરીર ને જો આપણેે સ્વસ્થ રાખવું હશે. ટોસ સંતુલિત આહાર જોશે. ઊંઘની પણ આપડણે જરૂર પડે છે મનને શાંત રાખવો હશે. તો એ પણ જરૂરી છે એટલે આજનો નાગરિક કે એનામાં દેશ વિશે સાચી શક્તિ હોવી જોઈએ. અને જે ખરાબ રસ્તે જાય છે કે દારૂ છે. એ નસાખોરી છે તમાકુ છે એવા વ્યસનોથી દૂર રહે તો જ આપણો સ્વાસ્થ્ય અને આપણી યુવાની માં આપણેે જે યુવાન છીએ પણ દેશના નાગરિક બન્યા છીએ. તો કઈક આપડું સારું શરીર હશે. તો આપણેે સારા સારા કાર્ય કરી શકીશું. જો આપણું શરીર જ કામ ન આપતું હોય કે સાથ નહી આપતું હોય તો આપડણે આજ જેનો નાગરિક બની અને દેશ માટે શું કરી શકવાના છીએ.
હા તમારી એ પણ વાત ખૂબ જ સાચી છે. કે યુવાનો એ જ્યારે જો માતા પિતાને પણ અને વડીલોનો પણ આદર કરવું જોઈએ અને એમના અનુભવમાંથી પણ ઘણું શીખવા મળતું હોય છે. એટલે પરિવારના મૂલ મૂલ્ય અને સંસ્કારો વ્યક્તિને જીવનમાં સાચી દિશા આપતા હોય છે.
હા હા. કે આપણેે યુવાનોને એમ કે ખાલી ભણવા માટેનું જ સ્થાન નથી. પણ એને સારા સંસ્કાર પણ આપવાના હોય છે. જો સારા સંસ્કાર નય હોય તો આવા રસ્તે જતા વાર નય લાગે.
તો આપણે વડીલો નો આદર કરનાર નાના લોકોને પણ પ્રેમ આપનાર યુવાન જો આ સમાજ માં વશે તો એ સારો નાગરિક બની શકશે. કેમકે સમાજ પ્રત્યે પણ યુવાનોની જે છે ને એ જવાબદારી ખૂબ જ મોટી હોય છે. જેમ કે સ્વચ્છતા જાળવવી પડે છે, વૃક્ષારોપણ કરવું પડે છે. રક્ત રક્તદાન કરવું પડે છે, ગરીબોની મદદ પણ કરવી હોય પડે છે. અને પર્યાવરણનું રક્ષણ જેવી પ્રવૃત્તિઓમાં પણ ભાગ લેવો પડે છે.
હા હા તમે સાચું કીધું આવી રીતના નાના મોટા કાર્યો સમાજના જે છે એમાં પણ ફેરફાર લાવી અને આજનો યુવાન કઈક નવી દિશા તરફ વળે તો આપણા દેશ નું છે સારા સમાજનો છે અ વિકાસ થતો હોય છે.
હા તમારી વાત એકદમ સાચી છે. કે દેશ પ્રત્યેની જવાબદારી ખુબ જ મોટી હોય છે જેમ કે દેશના કાયદાનું પાલન કરવું પડે છે. કર ચૂકવવો પડે છે, જાહેર સંપત્તિનું પણ રક્ષણ કરવું પડે છે, મતદાન કરવું પડે છે અને દરેક નાગરિકની ફરજ આવતી હોય છે. એટલે દેશને પ્રેમ માત્ર સૂત્ર બોલવાથી નથી દેખાતો પણ દેશના વિકાસ માટે પણ પ્રામાણિકતાથી કામ કરવું જ પડે છે, ભ્રષ્ટાચાર થી રહેવું પડે છે. અને દેશનું નામ પણ જે છે એ ગૌરવ થી ઊંચું કરવું પડે છે. તો જ આપણે સાચા દેશપ્રેમી તરીકે ઓળખાય છીએ.
હમમ આજના યુવાન માં આત્મવિશ્વાસ એટલો હોવો જોઈએ ધીરજ પણ એટલી હોવી જોઈએ અને હિંમત તો નિષ્ફળતા ગમે તેટલી આવે પણ આપણે હિંમત હારવાની જ નથી એટલે જ આપણે સ સફળ વ્યક્તિ તરીકે આપણું નામ થશે અને આપણેે આપણા નામને રોશન કરી શકીશું.
તમારી આ વાત પણ તો સાચી છે. એટલે જો પર્યાવરણનું રક્ષણ કરીશું યુવાનોની મહત્વની જવાબદારી હોય છે. પાણી બચાવવું, પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવો, વૃક્ષો વાવવા જો આજની પેઢી પર્યાવરણ બચાવશે ને તો આવનારી પેઢીને પણ સ્વચ્છ અને સુયા સુંદર જે છે પૃથ્વી મળી રહેશે એટલે આજના સમયમાં સ્ટાર્ટઅપ જેવી નવીનતા પછી આત્મનિર્ભરતા તરફ યુવાનો જે છે આગળ વધી રહ્યા છે. રોજગાર શોધવા માટે અને રોજગાર આપવાની વિચાર સ શણીથી વિકસાવી જોઈએ. તો આવી ઘણી સારી એવી વાત જે આજે આપડે યુવાનોની જવાબદારી કેવી હોવી જોઈએ દેશ પ્રત્યે એના ઉપર કરી તો તમારો પણ ખૂબ ખૂબ આભાર
હા હા એમાંથી મને પણ આપડા યુવાનોને શું શિસ્ત રાખવી એવું જાણવા મળ્યું આભાર.